કોઈ નહી બેઠાશે સ્કૂલ ની બો યાદ આવતી શે હમણાં
આપણે સ્કૂલમાં હતા તો કેવી મજા આવી જતી હતી નહી
હા સ્કૂલમાં એક અલગ જ પ્રકારની મજા હતી કારણ કે આપણને ત્યાં ઘણું બધું શીખવાનું મળતું હતું આપણને ઘણી બધી પ્રવૃતિઓ કરાવતા હતા હમણાં બોર્ડની એક્ઝામ પછી મને એમ લાગે છે કે સ્કૂલમાં રીતે તે જ મજા હતી કારણ કે ત્યાં આપણને ફ્રે આપણા મિત્રો હતા રમવાનું નિયમનુંું પાલન કરવાનું ઘણી બધી મજા આવતી છે હમણાં તો કારણ કે આપણે સ્કૂલમાં હતા ત્યારે એમ લાગતું હતું કે આપણે સ્કૂલમાંથી જો આપ બહાર નીકળીશું તો કેવી મજા આવશે પણ હમણાં ખબર પડે કે સ્કૂલમાં રે તેજ મજા છે તમને મજા આવે છે કે
મને પણ સ્કૂલમાં બહુ મજા આવતી હતી રે પણ હવે શું કરી સ્કૂલમાં એટલે બધા લોકોને એવું લાગે કે ત્યાં તો જેલની જેમ રાખતા હશે પણ સ્કૂલ એ આપણા માટે જ સારું છે કેમકે ત્યાં આપણનું ભરણ પોષણ થાય અને હાલમાં તો સ્કૂલની સાથે સાથે હોસ્ટેલ પણ હોય છે ત્યાં રહેવાની અને મિત્રો સાથે રવાની આપણને ખુબ જ મજા આવી જતી હતી
અ સ્કૂલમાં હોસ્ટેલમાં રેવાની આપણને મ મજા જ આવે છે કારણ કે આપણે હોસ્ટેલમાં રહીએ તો આપણને નિયમ પાલન કરવાનું અનેક પ્રકારની પ્રવૃતિઓ તેમાં આપણને સારા ગુણો પણ મળતા હોય છે ત્યાં જે ગૃહપતિ દ્વારા પડને વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતુ હોય છે તેમજ આપણને સારી રીતે વાંચીને આપણે આગળ વધીએ તે માટે આપણને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે એટલે આપણને સ્કૂલમાં રહીને એક મજા જ છે આપણને એમ લાગે છે કે સ્કૂલમાં સ્કૂલમાંથી ક્યારેય બહાર નીકળીશું પણ ખરેખર તો આપણનું સ્કૂલમાં જ મહત્ત્વ છે કેમ કે આપણને ત્યાં અનેક પ્રકારની સુવિધાઓ મળી રહેતી હોય છે જેમાં આપણને જમવાનું વસ્તુઓ અને ખાવા પીવામાં તેમજ વાંચવામાં અનેક પ્રકારની સગવડ રહેતી હોય છે આપ જયારે બહાર નીકળીએ સ્કૂલ માંથી તો અ આપણને આવી સુવિધાઓ પણ સારી રીતે મળી નથી શકતી એટલે મને તો હમણાં પણ સ્કૂલમાં જ જવાનું ગમતું હોય પણ શું કરીએ હમણાં બહાર નીકળી આવ્યા તો આપણને હમણાં આગળ ભણવા જ પડશે
હા તમારી વાત સાચી છે આપણે જયારે બા બાળપણમાં પ્રાથમિક સ્કૂલમાં જતા હતા ત્યારે પણ ખુબ જ મજા આવી જતી હતી કેમ કે બધા છોકરાઓ સાથે સાથે ચાલતા ચાલતા સ્કૂલે જવાનું અને રજા પડે ત્યારે ત્યાં ઘરે આવી જવાનું અને ત્યાં બપોરે જે મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું તે તે પણ ખુબ જ સરસ હતું તેથી મને તો આ સ્કૂલ લાઈફ બહ જ યાદ આવી અને ત્યાર પછી આપણે તો હોસ્ટેલમાં ગયા ત્યાં પણ તો ગુરુપતિ દ્વારા આપણને માર પણ આપવામાં આવતો હતો પણ તે આપણા ભલા માટે જ હતું કેમ કે આપણે કોઈ પણ આવું ખોટું કામ ના કરી અને સમાજમાં આપણે સારી રીતે રહીએ તે માટે જ તેઓ આપણને બ આપતા હતા અને સ્કૂલમાં જે પ્રાર્થના કરાવતા હતા અને જે કઈ પણ પ્રવૃતિ કરાવતા હતા તે આપણા માટે જ હતું
હા આપણને પ્રવૃતિઓ કરાવે છે તેનાથી જ આપણને કઈ પણ આપણને શીખવાનું મળે છે આપણને ટીચરો દ્વારા આપણને સદગુણો અને સારા કાર્યક્રમો જેવા આપણને પ્રોગ્રામો જેમાં અનેક પ્રકારના પો પો પ્રોગ્રામોમાંથી આપણને કઈ ને કઈ તો શીખામણ મળતી જ હોય છે આપણને સ્કૂલ એ આપણું મંદિર તરીકે પણ ઓળખાય છે કારણ કે આપણે એમાં પ્રાર્થના કરીએ વાંચીએ ભણીએ ગણીએ આપણું એમાં આપ સારું એવું વિકાસ થતુ હોય છે આપણા ગુરુઓ તરીકે શિક્ષકોનું પણ આપણને આદર સન્માન માનવું જોઈએ આપણા માતા પિતાઓ આપણને હોસ્ટેલમાં મૂકીને આપણે સારા ગુણો મળે તેના માટે આપણને એવી સ્કૂલોમાં દાખલ કરીને ભણાવતા હોય છે ભણી ગણીને આપણે મોટા થઈને કઈ પણ બનીએ તેના માટે આપણા માતા પિતા લોકો પણ આપણને એવી ગુણ આપતા હોય છે એટલે સ્કૂલમાં આપણને રેવાની ખુબ જ મજા પડી જતી હોય છે
હા તમારી વાત સાચી છે હોસ્ટેલમાં રહેવાનું એટલે કે ઘરથી જો રહેેવાનું કોને ગમતું હોય પરંતુ ભણવા માટે આપણે ત્યાં હોસ્ટેલ જેવી જગ્યાએ પણ આપણને રહેવું પડે છે ત્યાં જઈને આપણે પોતે જ પોતાના કપડા વાના અને આપણે પોતે જ કેવી રીતે આપણ વિકાસ કરીએ તે મહત્વ આપણને શીખવાડવામાં આવે છે સ્કૂલમાં તો શિક્ષકો દ્વારા આપણને સમાજમાં આપણે કેવી રીતના રહી શકીએ અને આપણું ભવિષ્ય ઉજવાળ થાય તે માટે તેઓ સતત કાર્ય કરતા હોય છે અને આપણને જ્ઞાન આવ આપતા હોય છે એ બધું આપણા માટે જ હોય છે એટલે આપણે સ્કૂલ લાઈફને બહુ યાદ કરતા હોઈએ છીએ કેમકે સ્કૂલ લાઈફ બહ ખૂબ જ આપણા જીવન એક મોટો અંગ બની જાય છે
અ હું જ્યારે પ્રાથમિકમાં હતો તો મને કંઈ પણ આવડતું પણ નહીં હતું પરંતુ મને પછી ધીમે ધીમે ટીચર લોકો આપણને શીખાવીને પછી એમાં હું થોડીક મહેનત કરી તો મને પણ થોડું થોડું આવડ આવડવા લાગિયું હું એટલો ડફર હતો કે મને કઈ પણ આવડતું પણ ન હતું છતાં હું મહેનત કરીતા આજે હું ટીચર લોકોને યાદ કરું છું હું જયારે પ્રાથમિકમાં હતો તો હું ઘરેથી જતો હતો પરંતુ મારા માતા પિતા લોકો એ મને આગળનું ભણતર કરવા માટે મ હોસ્ટેલમાં મૂક્યો અને હું હોસ્ટેલમાં ગયો તો હું એટલો રડ્યો એટલો રડ્યો મને ખુબ જ યાદ આવતી હતી ઘરની ને આવી પરંતુ મારા સારા માટે જ એ લોકો ત્યાં મૂક્યા હતા કારણ કે હું હોસ્ટેલમાં રહીશ તો હું હું મારા મારી જાત અનેક પ્રકારના નિયમો શીખી શકીશ હું મારી જાતે કપડાં ધોઈ શકીશ વાંચી શકીશ હું મારી રીતે અનેક પ્રકારના કાર્યો કરી શકીશ હું એક સ્વતંત્ર રીતે ભણીને આગળ વધીશ તે માટે મને એવા માતા પિતાએ હોસ્ટેલમાં મૂકીને ભણાવ્યો મને ગર્વ છે કે હણાં હું હોસ્ટેલમાં એકલો રહી શકું છું અને હું મારા પોતાના કાર્યો જાતે કરી શકું છું એટલે હું કોઈના પર બોજ બની નથી રહ્યો હમણાં આવા જવાનું પણ મને ખુબ જ મજા આવી જતી હોય છે
હા તમારી વાત સાચી છે આપણે પ્રાથમિક પછી છ થી દસ માટે જયારે આપણે અભ્યાસ કર્યો ત્યારે આપણા જુદા જુદા મિત્રો બની ગયા હતા અને તેઓ સાથે આપણનું ખુબ જ સારી મિત્રતા એવી થઈ પરંતુ આપણે જયારે બોર્ડ આપ ત આપણે બધા છૂટા થઈ ગયા અને જયારે આગલા ધોરણમાં ગયા તો આપણા વિષયો અલગ થઈ ગયા તેથી આપડે બધા ત્ર સુટા થઈ ગયા, અ માટે આપણે
હ. તમારી વાત એ કદમ સાચી છે, કારણ કે સુટા થઈ ગયા તો હમણાં આપણે કોઈના સંપર્કમાં પણ આવી શકતા નથી જારે આપણે સ્કૂલ માં હતા તો આપણે એકબીજાને હળ મળીને કોઈ પણ વાતચીત કે ચર્ચા કરી શક તા હ, હમણાં તો બધા બોર્ડ ની એક્ઝામ પછી તો કોણ ક્યાં ભણવા ગયું તે આપણને ખ્યાલ પણ નથી, અને કોઈની સાથે સામે સા આમ સામને વાત પણ કરી શકાતી નથી, આપણે બોર્ડની એક્ઝામ પછી મને તો ખુબ જ યાદ આવતી સે એક સ્કૂલની કારણ કે જે પણ આ પર્ણે શીખવા મળ્યું તે આપર્ણે સ્કૂલ માંથી જ બધું મળ્યું છે, અ નિયમોનું પાલન કરવાનું, અનેક પ્રકારની પ્રવૃતિઓ કરવાનું, એમ તો કંટાળો આવતો હતો પણ હમણાં એ બધું હમણાં યાદ આવતું સે કે હ તે જ બરાબર હતું ને જે પણ કઈ કરવતા હતા તે આપણા સારા માટે જ કરાવતા હતા, સર કે ટીચરો લોકો આપણને કઈ પણ ડાટતા હતા, તો તે આપણા માટે જ ડાટતા હતા, આપણે સારા સારા કાર્યો કરી શકીએ એમ ખોટા ખોટા વિચારો થી દૂર રહીએ, અને આપણે સારા કર્મો કરીએ તેના માટે આપણને શિક્ષકો લોકોએ આપણને અનેક પ્રકારના ઉત્સાહિત પ્રોગ્રામો, કાર્યક્રમો કે નાટકો દ્વારા આપર્ણે અનેક પ્રકારની પ્રવૃતિઓ દ્વારા આપણને શીખવ્યા એટલે આપણેે પણ તે લોકોનું માન રાખવું જોઈએ, આગળ જતા તે લોકોને ભૂલવું પણ ન જોઈએ, તમારી તમે તમે કઈ સ્કૂલમાં આગળ વધી રહ્યા છે?
મેં બારું દસમાનુ બોર્ડ પછી કોમર્સ લીધેલો હતું, અને ત્યાં પણ મને ખુબ જ સારા એવા શિક્ષકો મળ્યા હતા, અને સ્કૂલમાં તો એવું હતું કે સ્કૂલ દ્વારા આપર્ણે કેટલાક કાર્યક્રમો પણતા કરાવવામાં આવ થા હતા, જેમકે રમત ગમતની પ્રવૃતિઓ, તેમાં બધા વિદ્યાર્થીઓને રમાડીને ઈનામો પણ આપવામાં આવતા હતા, જેથી તેઓ ખુબ જ આગળ વધી અને કેટલાક તહેવારો પણ સ્કૂલમાં ઉજવવામાં આવતા હતા. જેમ કે રક્ષાબંધન અને ઉત્તરાયણ જેવી કેટલીક તહેવારો આપણે સ્કૂલમાં પણ ઉજવવામાં આવતું હતું, જેથી આપણો વિકાસ થાય અને તેથી આપણું મર મનોરંજન પણ થઈ શકે, એટલે સ્કૂલ લાઈફ થી આ પર્ણે ખૂબ જ વિકાસ થાય તે માટે ખૂબ જ અગત્યની બની જાય છે, કેમ
હા તમારી વાત એકદમ બરાબર છે, કારણ કે હું જયારે સઠા થી દસમા ધોરણ સુધી હોસ્ટેલમાં ભણીને રહ્યો, તો મને પણ આટલો ખ્યાલ ન હતો કે મારામાં એવી કોઈ સ આવડત હશે, મને એવી કોઈ આવડતમાં મને રસ પણ ન હશે એમ મને થતું હતું પણ જારે હું રમત ગમતમાં ભાગ લી ધો, તો હું દોડ, દોડવીએ, દોડણી સ્પર્ધામાં હું સો મીટરમાં પણ પેલો નંબર લાવ્યો, બસ્સો મીટરમાં પણ એટલે મારા અંદર એટલી શક તી સે કે હું એ કરી શકીશ, જે ધારું તે કરી શકીશ એટલે મને રમત ગમતમાં ઉત્સાહ વધી ગયો, એટલે મને પણ એમ લાગે કે હા તે બરાબર છે આપડા જે કરાવતા છે તે બરાબર જ છે, એટલે એના માટે આપણે શિક્ષકો ન ખૂબ ખુબ આભાર માનવો જોયે, અ જે પણ હોસ્ટેલમાં રહીએ તો આપર્ણે અન પ્રવૃતિઓ કરાવતા છે તહેવારો હોય સે તહેવારોમા આપર્ણે સાથે હળી મડીને કોઈ પણ તહેવાર ઉજવતા હોય સે તે મિષ્ટાન ને આવું પણ આપતા હોય છે. હા.